દેશી કેમ છો?
ભાઈ એકદમ મજામાં ટમે કેમ છો?
અમે પણ એકડમ મજામાં આજકાલ ટો બઢુ આ ડીજિટલ પેમેન્ટ વાળી પે નવી નવી બઢી એપ આવી છે ને બઢુ નવુ નવુ તો ટેના ઉપર બઢી ઘરે વાતચીત ચાલ્યા કરે સે કારણ કે તમને ખબર જ છે આજના આઢુનિક યુગમાં માં ડિજીટલ પેમેન્ટ ખુબ જ જરુરી બની ગયું અને ડિજીટલ પેમેન્ટ આવ્યાના ઘણા વર્ષો પણ વીટી ગયા પરંટુ કેટલાક જગ્યાએ આપડે અજુ પણ ડીજલ પેમેન્ટ ઘણા લોકો ઉપયોગ કરતા ન ન જોવા મળે છે મને અને આ બઢુ એવુ વસ્તુ પેલા મેં પણ ન કરતો હટો યુઝ અને અમ્ મણાં અમણાં યુઝ કરતો ઠયો એટલે કે મતલબ મારે પણ એક બે વરષ થઈ ગયા છે અને અમણાં ખૂબ જ સારી યુઝ કરી રહ્યો સે તો ટેના બાબટે ઘરે અમણાં વાતચીત ચાલ્યા કરે કે અમને પણ શીખાવો અને અમે પણ મતલબમાં ડિજલ પેમેન્ટઠી બઢુ કરવા માંગીએ છે એવુ અ ટ્રાન્સેક્શનને એવ બઢુ મતલબમાં ટ્રાન્ઝેક્શનને એ બઢુ તો શું ટમારા ઘરે પણ એ બઢી વાતચીત ચાલે જ સે કે પસી ટમે પહેલેઠી જ યુઝ કરો સો કે પસી નઠી કરતા તમે જરાક જણાવશો
ના એમ જોવા જઈએ તો ડિજિટલ પેમેન્ટો જયારે આવ્યું ત્યારે અમેટો શું છે કે વેપારીએ છે અમારા તો ઘણા બઢા મોલ ચાલે છે અને હું તો એમ તો બહાર જ ફરું છું આખ તો દિવસ એમ તો અને બધા માણસો જ રાખ્યા છે પરંતુ જયારે પેલા જયારે ડિજટલ પેમેન્ટ આવ્યું હતું ત્યારે મારી પાસે એક જ મોલ હટો એટલે હું ત્યાં માલિક હટો એટલે મને જયારે મિટિંગમાં સમજવામાં આયવુ કે આ રીતે ડીજેલો પેમેન્ટ આવે છે અને આ રીતે તમારે જે શોપ છે તમારી મોલ છે તેમા લ જવાનું છો તેના કારણે શું છે તમારે જે રોકડ ગણવાની કે પછી રોકડ ગણવા માટે માણસ રાખવા પડે છે સૂટા પૈસા કાઢવાની અને હાલમાં તો જોવા જઈએ તો છૂટા પૈસા પણ મળી રહેતા નથી. તો એ બધું ઘણી બધી તકલીફ હોય છે તો તેને દૂર કરવા માટે જે ડિજિટલ પેમેન્ટ આવ્યું છે, અને ડિજટલ પેમેન્ટ નો મોટો ફાયદો એ જોવા મળે છે કે આપડે એ લોકો ગ્રાહક, છન્ ન ર ૂપ પછી પચીસ રૂપિયાને એવી શોપિંગ કરે, તો એ લોકો તો જે રોકડ માં જરા એ લોકો ચૂકણીકરણ હોય તો આપણા પાસે પણ માથાકોડે પેદા થાય. કે, છુટા પૈસા હોતા નથી અને એમની પાસે પણ હોતા નથી, ત્યારે એ તફલીફમાં મુકાઈ જાયી. તેના દ આપ સરળતાથી પસા બીજા ખા ટ્રાન્સફર કરી શકી છી તો અમે ગ્રાહકોને સમજાવ્યું કે આવી બધી એપ છે એ લોકોને જે ફોન પે છે ગૂગલ પે છે એ લોકોને લખાવી અને ને એમ પણ કીધું કે તમે જો આ એપ વાપરશો તો તમને એક મોટો ફાયદો એ પણ થશે, કે તમે જો અમુક રકમ કરતા હોય વધુ રકમ ની જો તમે ખરીદી કરશો, તો તમને આ એપ દ્વારા તમને થોડું િઉન્ટ પણ આપવામાં આવશે, અને કેટલીક કુપનો પણ મળે છે જેને સ્ક્રેચ કરવાથી તમને સારું એવું ઈનામ પણ મળી શકે છે જેમ કે પૈસા પણ મળી શકે છે, કોઈ પણ જોવા જઈએ તો કાર પણ મળીકે બધ સ્કીમ હોય છે ખાસ કરીને એ લોકો ફ્લિપકાર્ટ છે, મીશો છે એના પરથી કોઈ પણ વસ્તુ કરી દે તો તેના પર તમને અમુક ટકા રકમ ચુકવવાની ઓછી થઈ જાય છે. એટલે મને ડિજિટલ પેમેન્ટ ખુબ જ ગમ્યું છે, અને મેં ડિજિટલ પેમેન્ટો ખૂબ જ ઉપયોગ પણ કરી રહ્યો છું. તમારે શું છે તમે આવી કોઈ વસ્તુ ઓનલાઈન ફ્લિપકાર્ટ ઇમિસો અને એ ઉપરથી મંગાવી છે ઓનલાઈન પેમેન્ટ દ્વારા?
હા ભાઈ અમે પણ એવું ખુબ જ વસ્તુ બધું મંગાવ્યા કરીએ છેીએ કારણ કે તમને ખબર જ છે કે. આ બધી વસ્તુમાં ઓનલાઈન પેમેન્ટ ખુબ જ જરૂરી બની જશે કારણ કે ઓનલાઈન પેમેન્ટ હોય તો આપડે મતમાં કેટલીક વસ્તુ જેમ કેશ ઓન ડિલવરી નો ઓપ્શન નથી આપતું અને કેટલીક વસ્તુ મતલબ પેલા પેમેન્ટ કરવાની હોય છે અને ત્યારબાદ આપણેેટે મતલબ વસ્તુ મળી રહે છે એવી બધી વસ્તુ પણ હોય છે તો જ્યારે ને ડિટલ પેમેન્ટ ખુબ જ વધારે કામ લાગે અને ડિજિટલ પેમેન્ટ આજના આધુનિક માં ખૂબ જ જરૂરી વસ્તુ બની ગયું છે એવું મ લાગે કારણ કે બધી જગ્યા હવે ડિજિટલ પેમેન્ટ લાગી ગયું છે જેમકે તમે જેટલી પણ જગ્યાએ પૈસા મતલબમાં ટ્રાન્ઝેક્શન કરી શકો છો જેમ કે ઘરે બેસીને તમે બિલ કોઈ પણ પેમેન્ટ કરી શકો લાઈટ બિલ થઈ ગયું કોઈ પણ મતલબ ગેસ બિલ થઈ ગયું અને આ બધા કેટલાક બિલો આપડે ઘરેથી જ ેટો પહોંચી વળીએ છીએ કારણ કે પેહલા શું હતું કે આપડણે ત્યાં બધું જવા પડતું હતું અને ત્યાં જઈને મતલબ આપણે લાઈનમાં ઉભી રવું પડે ત્યારબાદ બિલ ભરવું હોય અને જયારે પણ પૈસા જોતા હોય તો પૈસા આપડે ત્યારે બેંકમાં લેવું જોવું પડે અને બેંકમાં લઈ જઈને પછી ત્યાં લાઈનમાં ઉભી રહેવું પડે પછી ત્યાં મતલબમાં બધું સહી નું બધું કરવાનું હોય બધું ફોમ ભ ત્યારબદ આપ હાથમાં પૈસા આવે છે પરંતુ આજકાલના આધુનિક યુગમાં આ બધી વત હવે બ મતલબ આપણે તકલીફ કરવાની જરૂર નથી આપણેે મતલબમાં જે પણ પૈસાની જરૂર હોય તો આપણેે એક સ્કેન કરીને પણ ડિજિટલ પેમેન્ટ દ્વારા પૈસા ચૂકવી શકીએ અને તે મને ખુબ જ સારું લાગ્યું કારણ કે તેનાથી આપ મહેનત પણ ઓસ જાય છે અને આપો ટાઈમ ખૂબ જ જરૂરી વસ્તુ છે જે બચી જાય છે અને તે જ સમયે આપણે બીજી જગ્યા આપએ તો આપણે તેનાથી બીજા પૈસા પણ કમાઈ શકીી જેમ કે હું મારી વાત કરું તો જયારે પણ મતલબ પેલા મને પૈસાનીને એવું જરૂર પડતી ત્યારે શું કરતો મેં કે ભાઈ બેંકમાં જને લાઈનમાં ઉભીતો હતો પરંતુ આજના આઠુન યુગમાં હવે મને તે ટાઈમ મારો બચી ગયો છે અને તે ટાઈમ બીજે વેસ્ટ કરું છું અને ત્યાંથી પણ મને પૈસા કમાઈ શકું છું મેં તો એ બધું વસ્તુ મેં ખુબ જ સારું નોટિસ કર્યું છે અને ડિઝલ પેમેન્ટ મારો સમય બચાવ્યોશે અને તમને ખબર જ છે કે મતલબ સમય ખુબ જ કિમતી વસ્તુ છે અને એકવાર સમય નીકળી જાય પછી પાછો આવતો નથી તો સમય આપણે બચાવવો જોઈએ જેથી કરીને આપણે બીજે કે ઇન્વેસ્ટ કરીને આપડણે પોતાાને ગ્રો કરી શકીએ તો એના માટે મતલબ આપણે ડિજિટલ પેમેન્ટ ઉપયોગ કરવો જોઈએ અને ઘરના બધા જ લોકોને ડિજિટલ પેમેન્ટ ઉપયોગ કર કહ્યું છે અને તે પણ હવે સારી રીતે ઉપયોગ કરતા થઈ ગયા છે કારણ કે હવે ડિજિટલ પેમેન્ટ થી તે લોકો પોતે જ કોઈ પણ વસ્તુ મંગાવી પણ શકે છે અને કોઈ પણ વતુ મતલબ જાડ જ ટ્રાન્ઝેક્શન કરી શકે છે અને બીજી એક વસ્તુ કે તેઓ મતલબમાં જે ડિજિટલ પેમેન્ટ ઉપયોગ કરતાં થયા છે તો તેનાથી હવે તે લોકોને પણ ક જવ પડતું નથી અને ઘરે બેસીનેને તેઓ ખુબ જ સારી રીતના બધું ટ્રાન્ઝેક્શન કરી રેશે હે તેની સાથે સાથે અવે મેં જે મતલબમાં શેર માર્કેટમાં પૈસા રોકાણ કરું સુ તો તેમાં પણ મને ખૂબ જ વઢારે ઓનલાન પેમેન્ટ કામ લાગે સે કારણ કે તમને ખબર જ છે જયારે પણ મતલબમાં શેર માર્કેટમાં આપડે ઉટરીએ તો ટ્યારે પેહલા આપણે ડી મેટ ખાતુ બનાવું પડે અને ડીમેટ ખાતુ ક્યારે બને જયારે આપું ડીઝલ પેમેન્ટ ચાલતુ હોય તો ડિજટલ પેમેન્ટ ચાલુ કરવા માટે પહેલા તો આપણે એ ટી એમ બનાવવુ પડશે અને એ ટી એમ મતલબમાં બની જશે પસી તેની પિન સેટ કરીને આપણે યુ પી આઈ આઈ ડી બનાવીશું અને તે યુ પી આઈ આઈ ડી થી આપ આપડે ટ્રાન્ઝક્શન કરી શકીશુ તો કોઈ પણ એપ જેમ કે ફોન પે થેઈ ગયુ ગૂગલ પે થેઈ ગયું તેવી એપ માધ્યમથી સે ને આપડે ટ્રાન્ઝક્શન કરી શકીએ સીએ. ટો માહરે એવું કેવું સે કે તમે પણ શું આ શેર માર્કેટ જેવી વસ્તુ વાપરો સો?
હા એમ જોવા જઈએ તો અમ મારી પાસે પણ આ શેર માર્કેટ ને ઓ નઈ હતું ત્યારે મને પણ ઘણા બઢા લો કો છે તેમણે સમજાયવુ કે શેર માર્કેટ શું છે એસ આઈ પી શું છે આપડે સ્ટોક્સ કે માં કેવી રીતે રોકાણ કરી શકે છે. અને એ બધું જયારે મને સમજવામાં આવે ત્યારે મને પણ આનંદ થયો. અને મને પેલા ચેતવણી પણ આપવામાં આવી કે તમે શેર માર્કેટ નો ઉપયોગ કરો ત્યારે તમારી પાસે ડિમેટ ખાતુ તો હોવું જ જોઈએ ને ડીમે ખાતું ખોલાવા માટે તમારી પાસે પાન કાર્ડ હોવો જોઈએ, એટલે હું પેલા પાન કાર્ડ ખોલ બનાવ્યો પછી એ ડીમેટ એકાઉન્ટ બનાવ્યું અને મને ઘણા બધા લોકો શી ખયું કે આ શેર માર્કેટ છે, તે કેવી રીતે કામ કરે છે. કારણ કે અમુક લોકો શું હોય છે કે બીજ બીજા લોકોને સક્સેસ જોઈને એમ ગમે તેમ પોતાના પૈસા લગાવી દે છે ગમેતે કંપની તો તેવું આપડે કરવાનું નથી. આપડે હંમેશા જોવાનું છે કે, કઈ કંપની ગ્રો કરી રહી છે. કઈ કંપનીમાં પૈસા લગાવા થી પ્રોફિટ થશે અને આ જે શેર માર્કેટ છે તે મોસ્ટ ઓફલી આમ જો જે તો એના પર ટકેલું છે કે આપડે કેટલા પૈસા રોકી શકીએ. કારણ કે આપડે વધુ અત્યારે પૈસા રોકી શકશું તો આપણને ફાયદો થશે કેમ કે આપડે ધારો કે આપે પચાસથી સાઠ હજાર રોક્યા એ એવું નથી કે આપડને બે દિવસમાં એનું વ્યાજ કે પછી પૈસા વધી જશે એવું નથી હોતું એમાં આપડે પચાસ એટલે કે દસ થી વીસ વર્ષ સુધી કા તો પાંચ થી છાત વર્ષ સુધી આપડે પૈસા રોકવા પડે છે. તો આપડને સારો એવ વળતર મળી રહ છે, ત્યારે અને એ એ એમ જોવા જઈએ તો આપડી પાસે એસઆઈપી પણ એક સારો એવો ઓપ્શન છે. જેમ કે, આપડે કશે કંપનીમાં જઈએ છીએ આપડો પીએફ તો ઑટો હોય છે તેજ રીતે એસઆઈપી પણ છે. એસઆઈપી માં શું હોય છે કે આપણે મહિને એક તારીખ નક્કી કરવાની હોય છે. અને આપડો પગાર સારો એવો હોય તો આપડે તે હિસાબે પૈસાની લિમિટ નક્કી કરી શકીએ. અથવા ઓછો હોય તો તમે દસ કે વીસ કે સો રૂપિયા પણ લિમિટ નક્કી કરી શકો છો. તો મેં શું કર્યું હતું કે મેં પણ સો રૂપિયાની લિમિટ સેટ કરી હતી અને દર મહિને મેં અમુક જે તારીખ હોય છે ધારોકે મેં ત્રેવીસ તારીખ સિલેક્ટ કરું તમારા ત્રેવીસ તારીખે મેસેજ આવે છે કે તમારે એટલે ઓટોમેટિક પૈસા કપાઈ જાય તેવુ પણ રાખ ની શકો છો. ને મે એ સિલેક્ટ કર્યું છે, એટલે ત્રેવીસ તારીખ જેવી આવે દર મહિનાની તો તે તારીખે મારા અકાઉન્ટમાં થી સો રૂપિયા કટ થઈ જાય છે. અને એ રીતે મે એસઆઇપીમાં ઇન્વેસ્ટ કર્યું છે, પણ એસઆઈપી પણ એવું નથી કે તમને ત્રણ-ચાર વર્ષમાં પૈસા મળી જશે વધારે, એવું નથી હોતુ. એમા તમારે જો લાંબા સમય સુધી દસ આથી પંદર વીસ વર્ષ સુધી રોકવા તો તમને વધ સારું એવું બેનિફિટ મળે છે અને તમને કોઈ આર્થિક સંકટ માં મુકાયા કે તમારું ફેમિલી કોઈ આર્થિક સંકટમાં ગયું અને તમને પૈસાની જરૂર હોય તો તમે એસઆઈપીમાંથી ઉપાડી પણ શકો છો, એટલે એવું નથી કે એકવાર તમે એસઆઈપીમાં પૈસા નાખી દીધા પછી તમે પાડી નઈ શકો. પરંતુ અવે ઉપાડી શકીએ છીએ એ સીસ અ એ પણ ટેકનોલોજી આપડી વિકસિત થઈ ગઈ છે. અને હાલમાં તો આપણે જોવા જઈએ તો ચીન છે, જાપાન છે એ બધી જે દેશ છે તેટલા વિકસિત થઈ ગયા છે કે એ લોકો આ બધી એપ પણ યુઝ નથી કરતા એ લોકો કશે પણ જઈએ તો જે પોતાના હાથ હોય છે, જે હથળી હોય છે તેના દ્વારા જ આ પૈસાનું ટ્રાન્સફર કરી નાખે છે. એટલે એ ખુબ જ ડેવલપ થઈ ગયું છે, અને એ દેશમાં ડિજિટલ પેમેન્ટ ખુબ જ હાઈ સ્તરએ પહોચી ગયું છે. અને મે તો એ વિ-વિચારી રહ્યો છું કે, આપડા બાજુ પણ આ ધીરે-ધીરે આવી ગયું છે. અને જે મોટા-મોટા શહેરો છે આપડા દેશના, ત્યાં પણ મેં જોયું છે કે આ હાથ ના વડે પણ પૈસા ટ્રાન્સફરમેશન કરી શકે છીએ, એટલે મને ખુબ જ ગમે છે. ખાસ કરીને કોઈ વ્યક્તિ દૂર રહેતો હોય, અને ભણવા માટે હોસ્પિટલમાં રહેતો હોય, કે પછી પછી બહારના વિદેશમાં ભણવા માટે કે પછી કાયમી રહે. થ મળી ગયો હોય તો એને જયારે કે પૈસાની જરૂર પડે અને આપડે જો ડિજિટલ પેમેન્ટ ઉપયોગ કરતા ન હોય, તો આપડે ઘણી બધી મુસીબત મુકાઈ જાય છીએ કારણ કે એમને પાસે પૈસા લેવા આવવું પડે ક્યા પછી આપડે ત્યાં સુધી પૈસા આપવા જવું પડે. રોડય કેસ હોય તો એના કરતા આપ પૈસા એને સી દસ થી વીસ સેકન્ડમાં મોકલી શકી છીએ અને સરળતાથી પ્રાપ્ત પણ કરી શકે છે અને હાલમાં જોવા જઈએ તો નાના વેપારીઓ અને જે ફેરિયાઓ હોય છે, અને કેટલાક તો જે ઘરે ઘરે શાકભાજી વેચવા માટે ઘણા બધા જો લોકો જાય છે. ટો તે લોકો પણ હવે ટો આ ગૂગલ પેમાં સ્કેનરનો ઉપયોગ કરે છે અને હાલમાં ટો અમે ઘણી બધી નોટિસ કરે છે કે જે મોટા મોટા મંદિરો હોય છે, મસ્જિદો હોય છે તેમાં પણ આ સ્કેન લગાવલા હોય છે ને સ્કેનર દ્વારા પણ ટમે દાન કરી શકો છો. એટલે આ બધી ઘણી બધી સુવિ ઉપલબ્ધ કરે છે, એટલે મને તો ગમે છે અને મને તો ફાયદા ઘણા દેખાય છે, તમને શું છે. ટમને એના કોઈ ગેરફાયદા ટમને ખબર છે કે ડિજિટલ પેમેન્ટના કોઈ આમ ગેર ફાયદા છે કે નથી એના
હા ભાઈ ડિજિટલ પેમેન્ટના ગેર ફાયદા પણ ઘણા બધા છે અને ડિજલ પેમેન્ટના હું એક ગેરફાયદો કહું તો મતલબમાં ડિજલ પેમેન્ટમાં પણ આપણને કેટલી વાર ઠગી પણ જાય શકે સે બઢા અને ડિજીલ પેમેન્ટ એમાં બીજી એક વસ્તુ એ પણ સે કે ડિજલ પેમેન્ટ બધી જગ્યાએ કામ ના લાગે જેમ કે ડિજલ પેમેન્ટ એ જ એ જગ્યા કામ લાગી શકે જે જગ્યા મતલબમાં અ આ બંને પક્ષ પ મતલબમાં ટ્રાન્ઝેક્શન થઈ શકતું હોય જે કે મતલબમાં સામે વાળો પક્ષ પણ ઓનલાઇન પેમેન્ટ યુઝ કરતો હોય અન- આપણે પણ ઓનલાઈન પેમેન્ટ યુઝ કરતા હોય તો જ આપણે ડી ડિજિટલ પેમેન્ટ મતલબમાં યુઝ કરી શકીએ. તો આપણે ઓનલાઈન પેમેન્ટ ઉપયોગના કરીએ. કારણ કે જો સામે વાળો પક્ષના ઉપયોગ કરતો હોય તો આપણે તેને પૈસા ત્રાન્સફર ના કરી શકીએ તો મતલબમા ઇ જે મતલબ આપણા ભારત દેશમાં આ વિકસવા માટે થોડોક ટાઈમ હજુ લાગશે પરંતુ આગળ જતા ડિજટલ પેમેન્ટ અ ખુબ જ વિકસી જવાનું છે એવું મને લાગે છે તો ચાલો ભાઈ આ આપણે મળીએ આરામ થી બીજે દિવસ મતલબમાં વાત કરીશું આ બધી બાબત ઉપર તો ચાલો મળીએ હમણાં હવે
હા ચાલો, મળશું ત્યારે વાત કરશું.